હલો હલો
હા
હલો
હ
હલો સંભળાય હલો સંભાળયકે હલો હા ઓય હું તો પણ નહી સંભળાતું શું કરો
હા હાંભડાઈ છે બોલો ને
શું કરો
આરામ કરી છે. આરાામ
અચ્છા એવું છે આરામ ફરમાવો છો.
હમ્મ તમે શું ફરમાવો છો
અમે તો જો ફરમાવતા તો નથી અમે ગૂંથણી કામ કરીએ.
ઓહ બાપા અટાણે અત્યારે હું ગુથો છો
અત્યારે તો અમે છે ને નવું બિઝનેસ ચાલુ કર્યો છે.
હમ્મ સારું અમને કૈંક નવીન કૈંક બિઝનેસ નો અમને શીખવાડજો એટલે અમે કઈક એવો કઈક કરીએ ધંધો.
તો કરો તમે અમે બિઝનેસ કરીએ છીએ પેલા ટ્રાય કરીએ છીએ પછી તમારે ઓર્ડર દેવો હોય તો દેજો અમે બનાવી આપશું તમને.
હા હા
ઓનલાઈન પેમેન્ટ કરવું પડશે પેલા સામગ્રી અઢીસો ની આયવી.
હમ્મ તેમાં બધું બની જાહે
બધુંય બની જશે બેન એમાં.
હમ્મ અ
તમે ટ્રાય કરવી હો તો કરજો તમારે ઘરે બેઠા બેઠા
હા હા હા તે લિંક મોકલજો તો અમમે મગાવી એવું જ મને બહવ આવડે હા હા
એમાં બે ના નામ લખવાના છે પછી એમાં આપડો લગ્ન ક્યારે થયા ઈ લખવાના કેટલી તારીખે થયા ઈ લખવાના પછી એમાં બધું ગૂથવાનું ના એ ફ્રેમ એમાં ને એમાં જ લટકાવાનું હોય બધું એમાં ઉપર રીંગ હોય એની ઉપર છે ને મોતીડા ચોટાડી દેવાનું
હમ્મ તમાર પાસે એવો આઈડયો છે કે યુટ્યુબમાં જોઈન બનાવો
યુટ્યુબ માંથી જોઈને બેન બનાવીએ છેીએ એવા આઈડિયા તમને મગજમાં ના આવે પણ આપણા માટે યુટ્યુબ છે ને એટલે
હવે તો કાજુ બદામ ખવાય ને તો પણ
ના બેન એવા ત અમે અમેર નથી
ઓ એ એવું છે
હા ગરીબાઈ છે અમારે તો
જોઈએ હવે મારે બનાવવું તો છે પણ હમણાં એક વ્યવસાય ચાલુ કર્યો છે એક ધંધો ઈ પૂરું થાય ને કેવું કાલે હું છે ઈ પ્રમાણે ન પછી ગૂથવાનું તો છે જ
હા બું થણી કામ તું
હા મને એમ તો જો ઝૂલો આવડે હોને રજવાડી ઝુલા છે એવું બધું તો મને સરસ આવડે છે તમારે કઈ શીખવું હોય તો કે હું તમને શીખવાડીશ
એવું છે અમને ઓલું માઈક્રો અને એનું નેવું આવડે છે થોડું થોડું પેઇન્ટિંગ કરતા આવડે છે એમ તો થોડું થોડું પેઇન્ટિંગ આવડે છે તમારે કે જો તમારે છોકરાનું પેન્ટિંગ બેન્ટિંગ કરવું હોય તો
હ હ હા કરી દેજો મારે ઘરવાળા નું કરી દેજો ને મને
તમારે ઘરવાળા ન બેન નહી બેન ઘરવાળા ન નહી કરતો છોકરાનું કે છે છોકરાને કર દઈશ
એવું છે હમ્મ છોકરા ના તો મારે કેટલા બધી ફોટા છે
ઓ એયછ છોકરા તો અમારે છે બે અમારે ઘણા ફોટા સાખા ઘરમાં મઢ કર્યો અમે
ઓહહ નહી હો મને એટલું બધી બો ન ગમે પછી ધોળ વાર બહુ ભરાઈ જાય સફાઈ બહ કરવી પડે પશી
અમે દાખોધી સફાઈ કર્યા કરીએ પછી શું ફોટા લુંછા કરી હ એટલા મઢ કર્યું
હા હા હોય અમે પાછા એટલા બધી ઘરે ન રેતા હોય અમે આમ બાર વધારે હોય અમે સુવાને ખાવા એટલું જ ઘેરે આવીએ
ઓહો હો ત તો બહ તમે તો બઉ વીઆઈપી લાગો છો કે
હા ઓ બાર જ રખડવાનું બાર જ અમારે ધંધો જેવો છે અમે હે ને દરિયે ઓલા શંખલા ને ન હોય એવો વીણવાનો ધંધો કરીય છીએ દરિય જે ઓલા મળે ને કોડીને એવું બધું એવું અમે ગોતીએે પેલા
હ દરિયો એ કોઈ અમે ને જોયો કેમ દરિયો
અમારે દરિયો છે અમે દરિયાકાાંઠે જ રહીએ છીએ તો હેને અહિયાં એ વાલા કોડી કેઈ છે ગુજરાતી માં એને કોડી કેવા ને શખલા ને એવું બધું કેવાય ને
હ અમેને જ ખબર હોય એવું તમે કોઈ દી જોયું જ નથી બેન અમે થોડાક વધારે વીઆઈપી છીએ
ઓ એવું છે પછી અમે વેચીને અમે અમારેમાં ગુજરાન ચલાવીએ એમાં
હ હ હ
હા અમે એમાંજ થોડીક વાર તમે આટા મારો ને એટલે તમને કેટલી બધી કોડી મળે પછી અમે
હ તમને તો એટલી બધું ઓલું હોય વીણવાનું તમને થોડુંકોનું મળી જાય તો વાંધો નહીને બેન માંથી ક્યાંક તો તમે માલા માલ થઈ જાાવ તો તો બેન તમે માલા માલ ફૂલ માલા માલ થઇ જાવ
હા એમ તો લોખંડને એવું મળતું હોય
થી એવું બધું લઈ લેવાય બેન બેસી નખાય હાવ બધું અમને તે એવું મળતું નથી નકરતો અમે તો બધું વસી જ નાખીએ
હ ના ના એ એવું પછી એવું બધું ન મળે ત્યાં હે ને પોલીસ હોય એટલે આપડે બઉ કઈ લઈ આવવા ન દઈ આવો ધંધો કરવા દઈ નાના મોટું કઈક
ઠીક એવું હોય પોલીસ
હા અત્યારે પેટ્રોલ લિંગને એવું કરતા હોય દરિયામાં
લ ઓહો બાપા તો મને તો બહ ભીક લાગે તો તો અમારે ના આવું બાપા એ દરીયવ
એટલે અમે ખાલી કોડીિયો જ ગણીએ તો તો ન અમે બીજું ભંગાર ને એવું ભેગું કરીએ
થોડોક થી ભંગારે બેન બાર થી બીજે થી લઈ આવાય ભંગાાર ને બધું લઈને વસી નાખાય એમાં તો દુનિયા નો રૂપિયો મળે બે
હમ સીપ સીપ માંથી કઈ કચરો નાખતા હોય ને એ બધું ચણ ને બહાર આવે પછી કઈ સી તૂટી જતી હોય કે સીપ ડૂબી જતી હોય તો એના બધા સ્પેર પાર્ટ હોય તણાય તણાઈ દરી આવતા હોય તમને લાકડા મળે જો તમે ચૂલો અમે એમાંથી સળગાવીએ
ઓહ બેન અમને તો ચૂલો કોઈ દી અમે તો વીઆઈપી છે ચૂલો કોઈી જોયો નથી અમે તો અમે તમારા સુ ઘરે આવશું અમે હેને તમાર ઘર આવશુ ને તો અમને થોડોક શીખડાવ છો કઈક અ્યાં કેવી રીતના ચૂલો વપરાયનેમાં કેવી રીતના અમે
હા
આવશું ને ત્યારે શીખડાવજો અમને બધું થોડુંક રેસીપી થોડીક કેજોમ
હમ હા
કેવી રીતના શું કરાય
તમને નાના બાળકો ને કઈ વાર્તા નહ આવડે તો એ હું કરો વાર્તા આવળતી હો કેમ કે મારા છે ને મારા બાબા ને છે ને એને કાલ સ્કૂલે કરવાની છે મને બહ કઈ ખાસ નથી આવડતી ના ના
ના એવું તો બેન અમને પછી વીઆઈ પી તમને એવું ના આવડે થોડું
તમે તમારા બાળકો ને વાર્તા નથી કરતા
ના અમે તો મોબાઈલ માંથી વાર્તા કર દય
પણ મેંદીને એવું આવડતું હશે ને તમને
હા હ બે મ મેહેંદી તો આવડે મને
હ અને
ત આવમંદીું
પાર્લર ઘરનું છે કે બનાવવાનું છે પાર્લર
એ તો હજી બનાવાનું છે હવે ઓર્ડર તો બધો એ દીધો છે.
હા સારું હા જો આપડે બાાયું ઘર ન આ કેવાય ઘર ન કઈ ગમે ધંધો ખોલી લઈએ તો ઘર વાળા ની થોડીક મદદ થઈ જાય.
થઈ જાય બિચારાને નકરતો ઘર વાળા તૂટી ને તોઈને થઇ જાય.
થ ગયા હ હું આપડે આપડું ગુજરા એમાંથી આવીલી જાય ઘરમાં તો
હમ આપડે આપડા ઉપર ડેપેન્ડ થવું જોઈએ વાાયુને ઘવા ર ને થોડીક હેલ્પ લઈએ
હ હા
એટલે
તો હાલે બાકિ
હ બાકીને બસ જલસા પાણી
મારે હમણાં સ્ફૂટી લેવી છે કે ધ્યાનમાં હોય તો કેહેજો
સ્કૂટી ને બેન અમારે બગડી ગઈસ અમારી જ લઈ લઈ એમ
હમ એ એમ કરીએ ઓલે ઇલેક્ટ્રિક લેવાય કે ન લેવાય તમનેમ કઈ એનો
હા લેવાય ને સરસ આવે છે.
હા
ઇજ લેવાઇ
અમને કાલ એક ભાઈ ભેગા થયા ને કે ઈ આ છે ને કે બે જણા ડબ્બલમાં નાખીએ ને તો દબાય છે એ કે
અચ્છા એવું તો ફર‌
એમ એમ કે છે ઓવેર કઈ
લેવાય તો ખોરી અત્યારે બધા તો એજ યુઝ કરે છે.
હા હ કરી હ જોઈ હ હ
બધા ન ના મનાય એમાં-'
હા જોઈએ આગળ જતા હ કઈક ભાવ માં કઈક ફેરફાર થાય તો લેવો-'
શ તો તમે સારી કમાણી કરી લીધી કચરો વીણી વીણી
રા આવ તો બેન હોાવ ના ભગવાન હોય ને થઈ જાય બધું થઈ જાય.
ત તો હમણાં તમે ફોર વ્હીલર કચરો એ દઈ લે હોય કે
ના ના એમ તો જ વાર છે ભી તો આ તો એક તો લેવા દયો પછી કેવું કાલે એ પ્રમાણે
હ ધંધો કેવો કાલક આ કચરા ન વેચાય એ પ્રમાણે હોય ને એમાં તો બેન
અ ના
હમ હમ બેન અમે હવે ધંધા નાના મોટા કરીએ બેન આ લે રાખે હવે
હા
હમ હા રોલીિયો
હા
બીજું શું હાલે તમારે લાઈફમાં
અમારે તો સારું સારા સારું આ જો ખાઈએ પીએ ને જલસા
ઓહો હો તો તો તમારે સારું કેહેવાય બેન. સારુ રાખું.